હેલો હેલો
હલો
હુ કે
હુ કે કેમ ની બોલે
ભોલિયા તો કરું પણ તમને અવાજ જ નહી આવે મારો
હ તેવું છે બરાબર બરાબર
હા
બાર લાગે કેથે
હા આ બાજુ તાર ફોન આવ્યો એટલે આ બાજુ બહાર રખડવા નીકયડી
બરાબર બરાબર તે ને હું કરે હમણાં ઘેરે જ કે પછી જાય
હવડે તો વેકેશન એટલે ઘેરે જ છે કંટડો પેલા જ બઉુ મજા આવતી તોડે તો કઈજ મજા લાવતા ત્યારેધ કામ હો બો કરાવને કંટાળ આવે એટલે
તેવી છે નાના તો ત્યારે તો મજા જ અલગ આવતી તું બારવાડી ગેલી છે
બાલવાડીની તો તું વાતા જ નહી ક ગેલી નહી
કેમ શું થયું કેમ વાત નની કરવાની કેમ શું થયુંલું તારી હાતે
એક જ વાર ગે લી આજ હધ બાલવાડીમાંત હ રડી નાવી ર સ મ બાલવાડી તમે જવાનું બો આડો હોય ને ત્યાં જઈને બધા બે ર તોું તો વહેન ની મ રડ જ આવે એટલે બેન તો એટલે મે નિકરી ગલી રસ્તે નેલ્દીટલે રસ્તા હો નની તો ત ઉધે ઊધે જ કર તો પછી પેલી બે ને પકડી લાવલી ત્યારે ને પછી મમ્મી ને બોલાવેલી ત એટલે હવા આવેલી ત્યારે
હ હવું કેલું કે તું એ
હા વરીતો
ભા તું કેમ એવું ક રડી રડી વા રડીમાં અને મમ્મી ત બે હ એ લોકો કે તને શાંતિથી
બેલ એટલેને તો ત્યારે ના લાવતા ત્યારે હું ભાન આપણ ને હવે કે તો હવે તો બઉ હવું આવે એવી વાત કરતા
તો હું તો આવે છે એ ને આપડે નાના હતા અત્યારે એવું બધું કલમ તમણા એ બધું યાદ કરતા હોમે
તું તો એકકડા બગડા બો લખેલા હોહે
તો મેં તો બહુ લખડ મેં તો જાતી હતી બેતી હતી ટીચર જે કરતી હતી ત્યા ખાવાનું ખાવાનો બહુ ભાવતુ મને કડીઓ બહુ ભાવતી હતી નાંધાલી સપટ્ટી હતી ઈચકા હતા મેં બહ રમતી હતી.
એવું કે મેં તો હ ગેલી ન મે મામા ત જતી હોય ત્યારે બહ જતી બગવાડી ત
મામા ઘેર બાજુ બાલવાડીમાં
હા પેલી બેન તે લેવા આવતી હતી.
ત...
તો તે સુખડી બનાવ તે મને બહુ ભાવતી હોતી તેને હા જેટલી જતી હતી તે હો અવા મામા તા અઠવાિયેલી એટલે અઠવાળય ગેલી પહીની ગે એમ
હા એટલે તે ફરી હ મજાલી છે ને પણ તને એક અઠવાડિયેલે તને કેટલી મજા આવી જાય. બાલવાડી માં જવાની હો
પેલા ત મને મામાનતા જ બહુ ગમતું હતું હવેવે તો હવે કઈ નને કેટલે જવાનું કંટાળ આવ્યો હતો મારે એવાજ નહી જ પણ પેલા બહુ જતી ના લીધી ત્ય
હમ તેજ ને નાન લતાા પરા ઝારો હમણાં બ જલ્લી જલ્લી આપડે મોટા થઈ ગયા એવું લાગે. હ
હા સ્કૂલમાં વેકેશન પડે એટલે સીધું મામાન ગયા કરવાનું.
તેને બિસરા પટલા લઈને ચાલો માણવાનીય મજા આવતી હતી પણ રવાની બધા હાથે હેને
હા તો મજા જ આવે ને તો તા પાસેાપછ રમાવારબો કે ન આ અમારે ઘેર બાજુ એટલું ઘેર એટલે કોઈ રમવાર હોય મ મારે જેટલ ત મામા ત બધા મળી રહેે બધા મારે જેટલા એટલે ત્યાં મજા આવે રમવાની.
હ હ તે ને બધા મામાવાના ઘરના આજુાજુ વાળા હ એટલે તો હાતે જ રમ તો મજાઈ જાય બોલ બેટ રમે ફૂ બ ક
એમ તોમે તો એક હ એમ તો પણી જે વેલી જ બ
હ એકલી જ ભરતી કે
હા મને વધારે બીજા સાથે રમવાનું નેું બોલવાનું ને એવું બધું નઈ ગમતું હત એટલે બરામતી તે પણ બાજુવારે મામા ને પ છે ને તેને હથે વધતારે પડ અમે બે‌ આખા બપોર રમાય ત અવાજ કરે તો અવાજ ને મસ્તી કરે તો ગાઢ હોો ખાતાતા.
હ તે તે તો છે તે તો બપર હ રમ જ તો હોડ તો પ અમને બહ વળતા હતા કે ચૂપ નની રેવાય કે બોપડ્યા હોડ પડ્યા કર એમ ગમના બહ વળતા હતા.
હા અને પાછા બપરે બધા હોઈ જાય કે ન તોર મામા ને ત ફૂલ વાડી વાળી સ ત બધા બહુ જાત જાતના ફૂલ રોપે તો તે તેલ બારું બો જ ત કાકી રહીને થ તો ીજવાતી ઉટી
ઓ ખીજવાથી હતી કેટ હમણા કરતા જ તેવા ત પછી ફૂલ તોોડવા જતા હ તો
હા પણ ફૂલો જ એટલા મસ્ત લાગે ને ન લ એટલે મજા આવે એમ મસ્તી કરવાની.
હ તે એ બી તોશે નાલા તો તેને તો મજા તે તો અલગ જ તે સ્કૂલ ગેલી સ્કૂલ તો ગેલી જ હવે હોવી જોઈએ ને બાલવાડીીની સ્કલ તો ગલ હો હ ને તું
હા તોમેરે ડાયરેક્ટ હા મેં ડાયરેક્ટ પેલા મા ગે સ્કૂલ જ ગેલી
પહેલી બેંચીસે બહેતીરી જતી હૈ ને તું
પહેલી બેન્ચસ પર જ બેરમે ક્લાસ ની મોનટર જ બધા એક થી આઠ સ્કૂલ ની મોનિટર મે જ હતી.
હા હ એકલી આંખની મોનિટર વાહ મેં તો બેક વેન્ચર હતી. મે તો લાસ્ટ બેચેસ પર બેતી હતી પહેલી બેન્ચેસ મેં બેતી ન હતી ટીચર બ બેઠડા તો હ નની બેઠ કે મે ની ચલ્લી બેંચી સ બ ચલ્લી બેંચી સ બ બેતી હો હતીલ ચલ્લી બંચી સ બેતી
કો માર બાજ તો સ્કૂલમાંયરા જ બહુ સ થ હતા ખાલી પોરીમાં અમે પાંચ જણી ને પોયરામાં બાર જણા આવ હતા તો લાઈનમાં ચાર બેન્ચિસ આવી જતી હતી ક્લાસમાં એટલે પોરા પસ થી મારે જરા આવે એટલે મારે બરાબર તે લોકોનેને શીખા પડતું હતું એમ
હમ બરાબર બરાબર હમણાં ક્લાસ માં તો છોકરીઓ બહુ વધારે હતી છોકરાઓ વધારે હતા અમને તો વારાફાટા કે વારાફટ થી બધા ફર્સ્ટ બેન્ચીસ પર આવીઈને બેહણ પણ બેતા ન બધા જ ને બેતા બેહેતી જ નહી હતી માલી બેન્ચસ જ બેહેતી હતી માલી બેન્ચ જ બહુ મજા ની મસ્તી હોો કરતી બધા મારતી હોો હતી ટીચર ને બોલાવે ટીચર અમને આપ મારે અંકલ કે આપતા હતા અડધા સ્ટુડન્ટ લોકો તો
હ તો એક વાર બેન્ચસ પર બે ગયા બેસી ગયા કહી કોઈને તો બેન્ચસ પર બેવા ન દેતા
એવું બધું કરતા હતા કે
હારી તો તેમાં હોળી રે તો બઉ મજા આવે હોળીમાં તો હોળી રજા પેલા દુડા બના ગઢ ટીચર લોકો દસ દસ વાગે ટીચર લોકો આવે એટલે તે પેલા હોળી રમીને મખાઈ જાવ ને પાણીથી તે પેલાને તો બહ એટલે તે પેલા બરાબર ભીનાઈને હુકા થઈ જાય પણ તો ટીચર લોકોને ખબર જ પડી જતી એટલે બઉ ખીજવાતાા
એ તો સ્કૂલ માં તહેવાર ની રજા તેને પેલા ઉત્તરાયણ નો પતંગ ચગાલી કે નહી સ્કૂલમાં બહુ મજા મ બહુ ચગાવતા હતા હમ સ્કૂલમાં પતંગ ચાકરને બધું લઇ જતા હતા અને સ્કૂલમાં ચલાવતા હતા
ચોગાવ તો જોવા જતી કેમ કે મને ખાલી પતંગ માં તો કનક બાંધતા આવડે બીજું કઈ આવડે નિ એટલે બીજા જગા એટ જ ક કર ચકર પકડવાનુંને તો કંટા ક ચક પકડ પ્રંકાને મેરે બે રતી હતી ખાલી મે લાડવા ખાયા કર ત લઈ જાયને
હા તલના લાડુ મળવા બહ ભાવ તલનાર લાડુ તો
હા
નાવે ક તારીકે બધ મારે હાડું મોકલી આપજે તો લાડુ બનાવે તો
તલ ના લાડુ ને ચી્કી હો બનાવે મેં બે વધારે સારું મોકલી આપ્યા
હ મેવું જ મારા હડું મોકલી આપજે તું મને બહ ભાવે અમારે ઘરે બનાવે પણ એકદમ ઓછું બનાવે ચા તહેવાર હોય ને તેટલું પૂરતું જ ત્યાંથી વધારે એકું બનાવે નહી
એક કામ કરું મેં ત ઉત્તરાયણ પર તાર ઘેરે જાવ રહ્યા ચીકી ને લાડુકો ઘા લઈ જ તું મને પતંગ ચગન વ ખાય દેજે બસે
હ હા હા પાક્કું પાકું આવજે મારે ઘયરે આવજે તને મખવી દેવાનું તું બસ લાડુ ને ચી ને બધું જે બનાવે ને ઉતરાય ને મતલું બધું બનાવી આપજને
સારું સારું પણ આવી તો રહેવા બધું સામાનને એું લઈને પણ તારે બાજુતારે કે બાજુ પલે રિક્ષા ને એવી ન જ ટ તો અધે ઉઢી તા ભી ના હ કોણ અધે કે કે મકા એટલે તું સને લેવા આવજ અધે ઉુધી મને
હા મેમ મને ગાડી આવડતી છે ને અડધ વધધી તને લેવા આવવા ને
હાાર તમે આવીને તને ફોન કરી દેવા
હા તું આવે એટલે મને ફોન કરજ એટલે રેડી રહેવા તને અડધેય પ લેવાવા પછ આપડે પતંગ ચગાવ હોું
હા બહ મજા કરશ
હા
હાર હ મને તોડ તે જે હું કે રાહત જઈ જવા લ ક્યારે ઉત્તરાયણ આવેવા તારે ઘરે પતંગ ચગાવવા આવેને પતંગી આવડે છે બોવ બધુ.
હમણાંથિ જ આટલું બધું કય ઉતરાયણ નું હ તે જ ને આવી રી હજી રહી જાય હજે તો વાર છે ઉતરાયને આવવાની
હા તાર મમ્મી ને કઈ મક દે
મારી મમ્મી ને હા ક દેવા મારી મમ્મી ને હોવ
અાકી ચીકીનેલ બનાવે મે લાવવાની છે એમ કઈ મૂક જાય
હા કઈ દેવા
હ
મારી ફ્રેન્ડ આવતી છે તે બનાવવાની આ વખતે એટલે આજ વખતે તો કઈ બનાવતી ને એમ કરીને હે ને.
હા હા કઈજ પણ હાર આવા તાર- સારું સારું ખાવડાવ પડે પણ તારે એક જ દિવસ
એાદ એ તો તણને જ બધું આવડે ને બનાવ બ
હારું હારું પણ હારા એવ ન કેઈ હારા કે ખાદી છે બાંધ એ તને ખવડાવવા હ તો નહી ક સારી
મારા પહ્યા બગડે કે ન મારા પૈ્યા જ બગના કે ન એ જના હ
સારું સારું કઈ નઈ
કાને કે આપડા બેનજ બો ને એ તો બનાવી કા તારા હારું પ તને જે ખવા ઈચ્છા થાય એ બનાવવું ને.
હા હા કઈ નહી કઈ નહી
હા અ ધારા છે. એલે ચાલ સવારે ગોઠવીએ આવ તોું હો ઉત્તરાયણ પણ
હ
તે જને ચાલ તો પછી આવજે ફોન કરજે અડધે લેવાવા
હા હા આવજ
હા હા ચાલ